હું મજામાં છું તમે કેમ છો.
બસ જો મજામાં છું હવે મારે આવી છે મેરેજ. ઓકે હવે કે હવે મેરેજમાંતુ કર શું કર્યું ને તો શું હોય સાચું કહુ કે એક વખત એક પ્રસંગમાં પેર્યુંને એજ બીમાન પાછા બીજા પ્રસંગમાં એ થકી વખતે એમને એમજ લાગશે આની પાસે એકજ કપડાં છે. એટલે અમારે તો બીજા કપડા પહેરવા પણે.
હમ બઉ બ જ સત્ય કીધું તમે
હા અને આ બધું પાછું શું થઈ જાય કે કે અ ઘણી વખત. મને એમ થાય કે કા શું. કઈક મારા પહેલાના કપડાં પડ્યા હોય ને તેમાં ઊંધા જતા કઈક કરી કરીને. પછી હું બનાવું એટલે લોકોને એમ લાગે કારણ કે નવું પહેર્યું પણ મને ખબર છે ભાઈ મેં અંદર શું કર્યું હોય.
બહુ જ સત્ય કીધું અને આજકાલ તો કેવાય ને કે સોશિયલ મીડિયાનોો જમાનો છે. પછી ઇન્સ્ટાગ્રામ રીલ્સ લઈ લો કે યુટ્યુબ લઈ લો અ. કહેવાય ને કે બ્રાન્ડેડ કપડાં તમે શ્યાં સુધી ના પહેરો. અ તમે લોકોની એક કેહેવાય ને કે ખબર ના પડે કે તમે બ્રાન્ડેડ છો હવે તો કપડાં પણ અ બ્રાન્ડેડ જ પહેરવા પડે પહેલાના જમાનામાં જયારે લોકો કપડાં પહેરતા છે અ ત્યારે ખબર જ નહી પડતી કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ શડીઓ પહેરતા હશે કે પછી ધોતી કુર્તો પહેરતા હશે તો એમાં તો બ્રાન્ડેડ કોણ છે કોણ નહીં ખબર જ નહી પડતી હોય પણ હવે જેવું બદલાય છે અ કેહેવાય ને કે ફર્સ્ટ કોપી પણ કપડાઓની હોય છે અ શૂઝ ની લઈ લઈ કે પછી વોચિસ લ કે પછી ઇવન પરફ્યુમ ની ફ કોપીઝ હોય છે અ કે ઓરિજનલ હોય છે એમાં પણ ભારે ભારે અને લોકોને કઈ અલગ જ છસકા હોય અ મેં લોકોને જોયા છે કે ચાલીસ ચાલીસ હજાર લાખ લાખ રૂપિયાના શૂઝ ખરીદે અ એવા પણ લોકો મેં ગાંડા જોયા છે
હા સાચી વાત છે અરે તમે શૂઝ ની વાત કરો છો લોકો તો હવે પાછા કેવો ગાંડ પણ આવ્યું છે ખબર વોચ અરે વોચ તો તમે ભાઈ એક લાખ ની પેર કે દસ લાખ ની એ તમને ઈજ ટાઈમ દેખાડશે જે તમે સો રૂપિયા ની વોચ પહેરસ એની અંદર એટલી અલું ઘાંડ પણ આમ ઉભરી આવેલું છે એવી રીતે પર્સ જોવો તો પર્સમાં શું છે તમારે હા થોડા સારા દેખાવડા જોઈએ હું એની ના નથી પાડતી પણ પાંચ પાંચ લાખ રૂપિયાના એવું તે શું છે ભાઈ સોના મળ્યા છે એની અંદર
ગુચી લુઈસ વિટોન એવા બધા હવે કેહેવાય ને કે એક લક્ઝરી લક્ઝરી પ્રોડક્ટસ અને હા મુંબઈમાં તો હમ
અ મારે આ મૂકીને આમ તમને હસવું આવે એવી વાત થશે મારે ઘરમાં અમારે હેલ્પર આપણે જે કહીએ કે કઈ કામ કરવા માટે આવે મ હેલ્પ કરવા તો ઈ જે છે તો એક એક વખત એવું થયું કે બેલ વાગી અને હું અને ઈ બંને હારે પહોંચ્યા ત્યાં તો લાકુરર વાળા ભાઈ એમ શું કર્યું ખબર છે મારા જે હેલ્પ મેડમ આપ કે લ પાર્સલ હ ઓકે તો એને અમારી સામે જૂનગી દુભાવી તમારા માટે પારસે મિસિસ શા કે નામ પે હૈ મતલબ આપકા હ હોગ ના મેં કીું ભાઈને મે મિસિસ શમ
હ
એટલે એના જે કપડા જે હતા ને એને અ સારા પહેરતી પછી મેં એને કીધું ભાઈ તું જયારે બી આવે ત્યારે ઈ પાછ કપડા બેજ પહેરે બેજ જોડી કપડાં પહેરે પણ ઈ પાછા કયા પેરે ખબર છે ઝારા ના પેરે ઝારાનું શર્ટ ઝારા ના પેન્ટ હ પેન્ટ ઈ કે કે બે વસાવી દીધા છે એક દિવસ બ્લેક એન્ડ વ્હાઈટ પહેરવાનું ને એક દિવસ છે ને જે ક્રીમ કલર જેવું આવે અને એના ઉપર બ્લેક શર્ટ પહેરવાનું એવી રીતના તો મેં કીધું કેમ કરે જોયું મેડમ લોકો મને મેડમ સર્જે છે તમને નહી કે આજ રીઝન થી કે હું કશી બી જાઉં ને તો મારા કપડાં એવા તો હું એને ત્રણ હજાર કઉ ને તો ઓલા લોકો મને જ જોઈ ને કે ભાઈ આની જોડે ભાવ ચાલ તો નહી થાય છે સારી રાખી લઈએ તો એમ કે કે અને એની પાસે આઈફોન
કે ભાઈ આ બહુ વિચિત્ર
હા અને પાછી મેડમ આઈફોન રાખે છે આઈફોન ફોર્ટીન. મને કે કે હું તો સારા ઘરમાં જ કામ કરું. કે જ્યાં આગળ મને આપણું એટાયર જોવે ને તો એ લોકો આપણી જોડે ભાવતાલ ના કરી શકે. હલો હલો. હેલો.